હાલો, હા બોલો.
હમ્મ, બોલો-બોલો. શું કરો છો?
બસ આ જો બટાકા નું ઓલું
હમ્મ, હા. ઓહો શું વાત છે. બધું તૈયારી કરતા
કા છોલું છું.
ઓહો, સારું કર્યું. હુંઈ કઈ નહીં પેપર વાંચતી તી, આજકાલ પોલ્યુશન બહુ વધી ગયું છે યાર.
પોલ્યુ
પ્રદુષણ બોહ વધી ગયું છે
શું કરીએ?
હારું છે તમને અધા તો કેવું તમે વોરના લીધે હારું કીધું પેલું પેટ્રોલ બંધ થઈ ગયું તો લોકો સાયકલ ચલાવશે એના લીધે
એક વાત કહુ ખરેખર પેટ્રોલ બંધ નઈ થયું
હમ હા એ તો નઈ જ થયું બધું અફવાને બધું છે મે જોયું છે. બધું પણ એક વસ્ત તું કઉ છું કે આવું થઈ જાય તો માણસ ગોડો થઈ જાય નહી. શું કેવું? અને એવું થાય ને તો જે ગાડીઓમાં ફરતા હોય જે બધું કરતા હોય એમનું તો લોજ થઈ જાય ને એવી રીતે પોલ્યુશન પણ આપણું ઓછું થઈ જાય એમ.
ના બરાબર સો ટકા ની વાત છે.
અત્યાં તમને ખબર છે અ અરે હા એજ ને અને અત્યારે કેવું છે ખબર જે પેલું આવા જઈએ ને દિલ્હીમાં ને એમાં તો દિલ્હીમાં તો વ પર્સન વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે.
એવું?
કેમ કે પોલ્યુશન બહુ વધી ગયું છે એટલે.
હા અને દિલ્હીમાં તો એમાં એક્સ્ટોઓર્ડિનલ પોલ્યુશન તો બહુ જ થાય છે, સા ચુ કહોને તો.
પન બધી જગ્યા એ. એવું નહીં કે
હા. મોસ્ટ ઓફ હા. પણ દિલ્હીમાં આમ જે કે અમદાવાદમાં ટ્રાફિક ને બધું કેટલું બધું પોલ્યુશનને બધું થાય છે.
સાચી વાત છે.
અને એવી રીતે તો હા. અને આવી રીતે આપડી હેલ્થ ને બધું બોવ ખરાબ થાય છે પછી.
થાય છે. હું તો
હમ્મ.
મમતા બેનર્જી છે ડસ્ટની.
હ હા કોઈ કોઈને એલર્જી પણ હોય છે. કે, ભાઈ અહિયાયાથી જવાથી મને આવું. થાય છે. આવું એમ.
હમ હમ મ નાકમાં ઓલું જાય ને તો પછીીક કેવ ક
હમ
ઓું શ લ ઉઠીએ.
બરાબર છે બરાબર
તમારે કું અંધ પણર
હ એ એક મિ રાજસ્થાન ગયા મમ્મી તો એ લોકો છે મલે માં બધી વસ્તુ ધુમાડામાં તો જવાનું જ નહી ગમતું જેમ કે ફટાકા ફોડે ને બધું.
હ હ
તારે સાચું કઉ છું યાર હા કેટલું બધું દારૂખાનું બધું ફોડે છે લગ્ન માં જોઈએ તો કેટલું બધું ફોડે છે
દિવાળીમાં લગ્ન માં કોઈ બી તહેરવે, ઉપરાણ માં બી ફટાકડા ફટાકલા ફટક.
હા અને પેલું ખબર છે. જે કલરિંગ આવે છે પેલું નવું ટાઈપનુંું ફટાકડું આવ્યું છે. એમાં કેટલું, બધું પેલું અલગ અલગ. કલર ઉડે તો એમે કેટલું બધું પોલ્યુશન
હ કો લોકો ફોટો શૂટ કરાવવું એટલે શું? કરે
હા એવીજ ને હવે હવે આ લોકોને કોણ સમજાવે પણ કોઈક લોકો માને છે. કોઈક લોકો બધું એમ સમજે છે, પણ કોઈ, લોકો નહી સમજતા કે પાછળ હેલ્થ બહુ ખરાબ થાય ફેફડાને બધું એમ.
હમ
અમુક લોકો જે કેર કરે છે એ જ કેર કરે છે એમ
સાથી છે અમુ લોકોમાં થાય બધા સમજવું પડે.
હમ સાચી સાચી વાત છે સાચી અરે લોકો તો જાણી જોઈ. નેમ પેલ બોલે ને એમાં રમધૂમ અવાજ કરે તો, એમાંથી પાછળથી કેટલું બધું નીકળતું. હોય અમુક લોકો જાણી જોઈને એવું કરે બતાવાને બધું
ધરીવાદ
અરે મે જોયું એ બહી મી તમે બતા શક બીજા જે ઓ ઓલ્ડ એજ ના હોય એમને કેટલી બધુ નુકસાન થતું હોય કોઈને
થકો
સાચચી વાતછી એ લોકોદ આમ એ થઈ. જવું જોઈએ કે, યાર આપડે એવું બધું નઈ કરતું જોઈએ કઈ રિક્ષા માંથી કેટલું બધું ધુમાડું નીકળે ટેમ્પી માં ને એમાં.
બધાને સમાવે છે ને બ અઘરા છે કોઈ એક વ્યક્તિને સમજાવું આટલું અઘરું હોય તો આધું
સાચી વાત છે હા એ વાતો છે કઈ નઈ હવે દિલ્હીમાં તો અડતું થઈ ગયું છે. અને મે ધીરે ધીરે આપડે થોડુંક થઈ જાય તો સારું છે. લોકોને તે આપણે બી શુ
તમારે ઘરે બોગડું છે મતલબ ઇલેક્ટ્રિક
ના ના એમાં જોતો એ પણ નથી ના ના ના આમાં જો વેહીકલ પેટ્રોલ વારું છે પણ ઇલેક્ટ્રિક કે વસ્તુ તો અહિયાયા અહિયાં જ ફરવા માટે પપ્પા એવું કીધું કે નહી લાઈએ આપડે એમ આ કે એ જ લાવવાનું હતું અમારે પછી કે
પછી તમારે પેટ્રોલ
હા હા એન કરતા તો એટલે જ તો અમે લોકો લાયા ની એમ
મારા બેન ને અહિયા નજીક નજીકમાં ટ્યુશન જોવું હોય ને સ્કૂલ ટ્યુશન એટલે એટલા તમા જાય એની સાથે સાયકલ લાય દર દૂર છે
સા હા એ વાત તો સાચી છે એ હવે ચલે
એમાં કંઈ રાધન લેવાનું બે કરવાનું આખી રાત થઈ જાય ને બે દિવસ
હા આમ તો અમુક જગ્યાએ સારું કયુ તે આવી તે જે ઇલેક્ટ્રિક લાયા છે પણ ક લોકો તો કેવું કે યુઝ કરે ના કરે હવે ડિપેન્ડ્સ જેમ કે મારાજ કરે. એટલે આમ ઓછ થઈ જશે આમ ઓલું પોલ્યુશન ઓછું કરવા માંગશે તો બધા એમ. અને અમુક લોકો કેવું કે ટાઈમ ટાઈમ એવું થઇ જાય કે ના યાર સારું છે કે ઓછું કરીશું તો એમ.
હમ્મ.
અરે એવું તો કંઈ ની પણ અત્યાર ના તો નાના છોક છોકરાને પણ એલર્જી થઈ જાય છે પોલ્યુશનના લીધે. થોડુંક બહાર નીકેળે ને તેણે બહુ ડસ્ટ-ડસ્ટ ની પ્રોબ્લેમ, આવું થઈ ગયું પેલું થઈ ગયું, એમ થઈ જાય. તો પછી સારું છે કે આવી રીતે એમ, હું તો બહું ભીડભાડમાં નહીં જતી, મન નહી ગમતું, આ પોલ્યુશન ના લીધે.
હમ્મ.
તમે જાઓ? બહુ અહ અહ ખાલી હું ન, હા અને અત્યારે પેલુ વાવાઝોડું આયું તું ને તો કેવું આયું તું, એકદમ ધૂળ-ધૂળ થઈ ગયું તું.
અરે બાપા મારા ઘરમાં
હા, હા, સેમ મારે એવી ડસ્ટ ઉડીને એમ બધું મોઢુંન બધું બંધ કરવું પડ્યું અને નાકમાં ગયું એ અલગ આ પાછું.
અરે. આ બહુ પ્રોબ્લેમ છે આ પોલ્યુશન નું.
હમ્મ.
આવ આવા કેટલાય બધા શો કરતા હોય છે પોલ્યુશન, સેવ મોટરીન, એ બધું કરે છે, પણ કઈ ફરક નહી પડતો અડધા લોક, કા
કંઈ નહીં ક્યાંય એવું નથી, સારું છે બધે જ. અહિયાં
હા.
હમણાં વે એક રીલ જોઈ હતી
હા.
આમાંરું હતું કે રિવટ. અહં બધા પાપુ જાય છે ને. સંંગારી વા. ત્યાગળ. ઇટલી ગદી છે. ત્યાં તમારા હોય જય
હા એજ ને એજ ને પણ હા એજ ને અરે કઈ નને કે એવા માટે ગંગા રિવર છે પણ પેલા જેવી જ રહી જ નહી બધું ગંદુ પાણી બધું
તો એટલા માટે કે બધા બધા જ જાય બધું અંદર નાખે આ ને તે ને બધું - નાંખે અંદર
હા અને પછી કપડા ધોવે કે કશું તો પોલ્યુટેડ ગંગા થઈ ગઈ છે હવે તો
હમ અહિયાંયા પાછુ આપણે કયા છે ગંગા માતા
અને હ ધોવાના બાર બાર એવું બધું નહી કરતા પણ તોય ત્યાં કાચ હો છે બધી
હા એ પણ બહારના દેશમાં તમે જોતા હતા પોલ્યુટેડ ને પોલ્યુશન ને બધું થતું હોય રોડ પર એ રોડ એ સાફ તો તહીં જે સિક્સટી સેવન્ટી યર્સ ઓલ્ડ એજ વાળ હોય છે ને એ વધારે જ જીવે છે તમે જોજો અને એ ઇન્ડિયા માં હા અને એજ ઇન્ડિયામાં કેવા પચાસ ખખડી જાય લોકો
હા. શ કરશું હવે ખાવ નહી હા. શું મારા ઘરે
હમ જમવાનું બની ગયું.
ના ભાઈ ના હવે બનાવાનું છે પછી અમે લોકો અહી જવાના છે નમો જ સમય એટલે મમ્મી એવું કે શું બનાવીએ રાત્રે જમવાનું બહુ ભાવતું નહી યાર
હા ભાવને પણ રાત્રે નહી બપોર સુધી કોઈક વાર અમે રાત્રે ખાઈએ કાલે જ બનાયા હતા પછી
ઉપમા ઉતમા એવુ બનાઇ દેવાનું. ઉનાણામાં બઉ અ ભૂખ ના લાગ્યા આપને
હા એજ ને અને કેવું કે હલકું જ જોઈએ રાત્રે ખાવાનું
હમ-હમ મા મમ્મી બી છે ને બનાવે પણ તો બનાવે રાત્ર બનાવે રાત્રે. નોર્મલ નાસ્તા જેવું
હા હા. ચાલો હું તમને પછી કરું મારે બહાર જવાનું આયુ અચા હું તમને કરું, હા બાય બાય.
દવે.